હલો.
હા કેમ છો વિધિબેન મજામાં.
હા બસ શાંતિ ચાલે છે એસી ચાલુ કરીને બેઠા છી ગરમી જેટલી પડે છે તો
બરાબર. અમારે અહીંયા કુલર છે.
એવું. સારું ગરમી માં સારું રે
હા એજ ને.
હા એમાં પછી ઇલેક્ટ્રિક આઈટમો સારી છે એ વિકસિત થયેલી પંખો એ હા ફ્રિજ છે, એસી છે, ટીવી છે,
વોશિંગ મશીન છે.
હા.
કોમ્પ્યુટર બધું સારું આમ તમારું જીવન થોડું સરળ બનાવી દે.
હા અત્યારે. તો બધે નવી નવી ની આઈટમો હોય છે એમ.
હા બધું નવું નવું ઘણું આમ આવે છે. કોઈ આઈટમ હોય તો એની અંદર આમ સુધારા વધારા કરીને આવે.
હા મેં ક્યાંક જોયું તું રોટ લી બનાવવાનું મશીન હતું
હા એ પાછી સારી નવી આઈટમ આઈ છે એક ખાલી રીતે તમે લોટનો એ મૂકો ને એટલે આમ રોટલી તૈયાર થઈને આઈ જાય. પેલું નોર્મલી તો આપડે કર્યા જીએ ત્યારે ઘણો બધો સમય જતો રે
જે લોકો હોય જે લોકો શારીરિક રીતે થોડા નબળા લોકો હોય ને એ લોકો માટે સારું.
હા એ સારું રે.
હા એ બધી સુવિધા હા એ એમને એમને લોકોને છે ને સુવિ ત્યારેમ
એમનું કામ ઈઝી બનાવી દે
હા એમનું જ કારણ કે એ લોકોને તો કેટલી તકલીફ પડે સામાન્ય જીવન જીવવામાં પણ
હા અને આવી કઈક નવી આ ઈટમો આવે ઇલેક્ટ્રિક તો આમ સારું રે એમના માટે તફલીક ના પડે એમને. અને એમની લાઈફસ્ટાઈલ પણ સુધારી દે
અ હા અને અ બધા જે અમુક તો સાધનો જ આવે છે જેમ કે સ્ટ્રેટનર છે કલર છે.
હા
પછી એક જગ્યાએ મેં જોયું હતું ઇલેક્ટ્રિક બ્રશ
હા એ નવું નીકળ્યું છે પાછું ખાલી તમે બ્રશને પકડી રેવાનું એટલે મોઢામાં ઓટોમેટિક ફર ફર કરશેને પાછું બ્રશ કરાઈ દેશે આપણને કોઈ માથાકૂટ બીજી કરવાની જ નહી એને લઈને હલો હલો